હા મિત્ર શું કરો છું મિતિત્ર.
ેકેશ છે એટલે થોડું. થોડો ઘરે નું કામ પણ કરું. પડે છે.
હા મિત્ર અમારોમ એક્ામ. વિકશન ચાલુ.
હા તો મિત્રો આપણે આજે. ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને મિત્રો ટોપિક નું નામ છે બાળપણની યાદો જે એ બધા આપણને ખબર જ છે કે બાળપણની યાદોમાં આપણે શું શું. કરેલું છે કેવી મસ્તી કરેલી એના વિશે મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે થોડું તમારી બાળપણની યાદો વિશે થોડું વિગતવાર માહિતી આપો જેથી કરીને મને પણ ઉત્સાહ આવે કે હા બાળપણની યાદો. એ એ હ.
હા મિત્ર તમારો ટોપિક મને. ખુબ જ ભય કેમકે મિત્ર આપડ જે બાળણ છે આજે પણ હું જયારે યાદ કરું. તો મને એવું થાય કે હું બાળપણમાં ચાલ્યો જાઉ તો કે જે ફલંગ આવે મિત્ર તાર. જીવન હતું એ ખુબ જ મજેદાર હતું અને આપડ બાળપણનુંું જીવન એટલે કે આપડે ક એન્જોય નું. જીવન. કેમ કે મિત્ર જે બાળપણનું જીવન આવતું ત્યારેને આપણને. એટલી બધી. લ ન હતી તો આપણને જે પણ એન્જોય. કરવાનું મળતું હતું. તેમાં આપડે કોઈ. કસર સુરતાના હોતા. ને મિત્ર. તમને ખબર જ હશે કે બાળપણને આપણે જે પણ આપણે. વસ્તુપલી મસ્તીજ કરતા. તા હતા. ને મિત્ર આપડે. જયારે જોવા જઈએ તો મારે જ. તો હું વાત કરું તું જયારે હું નાનો હતો તો સ્કૂલમાં. જતો જ ના હતો તો મને સ્કૂલમાં. જોવાનો ખુબ જ કંટાળો આવતો હતો તો જે મારા પપ્પ હતા તે મને લાકડી થી મારીને લઈ જતા હતા પણ પછી શું કરું હમણાં તો જે યાદ કરું તો મને તો બહ ભારે જેવુ ફિલિંગ આવે કે મે આવો હતો કે યાર
હમ
ત્યાં એ સમય દરમિયાન જે પણ મેં તે કરેલું હતું તે મને અમના ખુબ જ યાદ આવતું હતું, ને બીજી વાત જે સ્કૂલમાં જે ત્યાંના ફ્રેન્ડ હતા અમના જે જોવા જાય હતા તે કેટલા મોટા થઈ ગયેલા છે મિત્રો તમે પણ જોતા હશો અમના
હમ
હમણાં જે પેલા કેવા હતા ને મિત્ર અમના કેવા હતા ને, આપણે જોઈએ તો જે બાળપણમાં આપડે જે પણ ફ્રેન્ડ લોકો હતા તે લોકો નું જે સર્કલ છે જે ફ્રેન્ડ લોકોનું આપડું સર્કલ છે એ ધીમે ધીમે મોટું થતું ચાલ્યું છે મિત્ર મિત્રો એમ જોવા જઈએ તો આપણે જે નાના જ્યારે હતા ત્યારે જે પણ આપણે મસ્તી કરતા હતા કે આપણે ત્યારે કોઈ આપણને એટલું બધું નોલેજ જ નહી હતું કે આપણે ફ્યુચર માં શું કરવાના જયારે આપણે મી બાળપણમાં હતા તે સમય દરમિયાન આપણે મો મોસ્ટઓફ્લી એન્જોય કરવાના વિચારતા એથી સ્કૂલ ના જે પણ સર ટીચર લોકો હતા એ લોકો પણ અ આપણને પ્રવાસ લઈ જતા હતા કે પછી કઈ મનોરંજનની એક્ટિવિટી કરાવતા હતા નાટક કરાવતા હતા કોઈ સાંસ્કૃતિક કાર્યો કરાવતા હતા ને મિત્ર એમાં હું પણ ભાગ લેતો હતો એમાં મિત્ર મને ખુબ જ મજા જાવતી હતી કારણ કે એ આપણા માટે એન્જોય કરવા માટે જ બનાવેલો હતો તો મને તો એ ખૂબ જ ગમેલું હતું તે મને આજ સુધી યાદ છે મિત્ર મેં અલગ અલગ જગ્યાએ ગયેલો અલગ અલગ તાના અનુભવ લીધેલા અલગ અલગ ખાવાનું રેવાનું તાના લોકો જોડે કેવી રીતે રેવાનું વાત કરવાનું મને ખુબ જ હમણા તો યાદ આવતું શે મિત્ર
હમ્મ
તો શું તમે તમારે થોડી ઘણી આવી જે બાળપણની યાદો છે તે તાજા કરશો ને મને હો જણાવશો મિત્ર
હા મિત્ર ચોક્કસ કારણ કે તમે જે પણ માહિતી આપી જે વડપણની યાદો મને જણાવી મને ખુબ જ આનંદ થયો અને મિત્ર તમને હું જણાવતા આનંદ થાય છે, કે તમે જે વાત કીધી કે તમે સ્કૂલમાં ના જતા હતા ત્યારે તમને મો પપ્પા મારતા હતા સેમ, અમારા જે મોટો ભાઈ હતો એ પણ એવો જ કરતો હતો જયારે એ સ્કૂલમાં ના જતો હતો પ્રાથમિક શામાં ત્યારે મારા પપ્પા એના પાછળ લાકડીમે દોડતો હતો, અને એ તરત બીજા દિવસે જ તરત સ્કૂલ માં જતો રહ્યો એટલે મને એ મેં જોયલું ત્યારે મને ખુબ જ આશ્ચર્ય અને નવાઈ પણ લાગતી હતી પરંતુ મિત્રો એ આપણા આપણા શારા માટે જ કરતા હોય છે કે અ અમે તો નહીં ભણ્યા પણ તમે ભણશો તો ભવિષ્યનું કંઈ થશે. એ વાત ખુબ જ સાચી છે. કારણ કે મિત્રો કોઈ કોઈ પણ મમ્મી પપ્પા એવું જ વિચારતા હોય છે. કે આપણે તો નહીં ભણીએ પરંતુ આપણી જે પેઢી છે. આપણા જે બાળકો છે. એ આગળ જઈને કઈ સારું બને અને દેશનું કઈ દેશનું દેશનું કઈ ગૌરવ કરે દે. દેશની સેવા કરે એ મને ખુબ જ યોગ્ય લાગ્યું અને મિત્રો આપણે જોવા જઈએ તો બાળપણની યાદો બાળપણની યાદો એ બધાની યાદ હોય છે કે બાળપણમાં શું કર્યું. કારણ કે બાળપણમાં એટલા બધા આપણે આપણી એવા રમતવીર હોય છે કે જ્યાં પણે બધી જગ્યાએ અ રમતા રમતા જે કોઈ પણ કરતા હોય છે બધાને યાદ હોય છે કે હા આપણે મિત્ર તમે કીધું કે જે આપણે પ્રવાસ જઈએ ને એવું બાળપણમાં એ બધાને યાદ રહી જતું હોય છે. કારણ કે આપણે પ્રવાસ છએ તો મિત્રો આપણે એ સમયે જે પણ જોયેલી વસ્તુ હોય એ આપણે પેલા યાદ આવે કારણ કે આપણેે એ નરી આંખે જે વસ્તુ તો જોઈએ મિત્ર એ આપણે સૌથી પહેલા આપણા આપણા નજર ચમક્ષ આવી જતું હોય છે. તો મિત્રો આપણે બાળપણની યાદોમાં આપણે ઘણું બધું એવું શીખવાનું પણ મોક હોય છે અને આપને આપણને જે પાછળ આપણે શું કર્યું અને એ આપણે યાદ કરીને આપણને આપ આનંદ અનુભવે છે અને મિત્ર જણાવું છું કે એક અનુભવ છે કે અમે જયારે સ્કૂલમાં જતા હતા ત્યારે ખુબ જ વરસાદ પડતો હતો એ સમયે મિત્ર મારા જે ફન્ડ હતા એ લોકોને છતરીને એવી ન હતી તો અમે બધા જે પ્લાસ્ટિક ર એમાં અમે એ ઓડીને અમાં જતા હતા તો એમ યાદગાર પલ છે અને જયારે પણ અમે જમવા જતા હતા સાથે જ જતા હતા ફ્રેડ લોકો સાથે અને એક એ અનુભવ છે કે મિત્ર અમે એક વાર અમારી ગામડામાં જે નદી વહેતી હોય છે. ત્યાં નાવા જ ગયા હતા અને એટલામાં ચોમાસા ચોમાસાના દિવસો હતા અને ત્યાં એક મારો ફ્રેન્ડ હતો એ નાતા નાતામાં એટલા પૂર આવી ગયો બ તો એ ડૂબવા જેવું લાગ્યું પરંતુ અમારે માંથી થોડાક આવડત હતો પરંતુ મારો એક ફ્રેન્ડ બીજો હતો એને તરતા ખુબ જ સરસ આવડતો હતો એ તરત જ પાણીમાં કૂદી પ્યો અને પેલા જે ડૂતો હતો એ ભાઈને બચાવી લીધો ત્યારથી મને લાગ્યું કે હા કોઈઈ કોઈનું પણ સારું વિચારવું જોઈએ અને કોઈને પણ મદદ કરવી જોઈએ ત્યારથી મને ખુબ જ એવું સારું લાગતું હતું કે હા મારા ફન્ડ લોકો પણ કઈ સારું કરતા છે તો શું મિત્રો તમે પણ તમારી યાદગાર પલ કોઈ હશે તો જણાવજો.
હ મિત્ર તમારો ફલ તો મને ખુબ જ ભારે લાગ્યો મારો પણ આવો જ એક કિસ્સો છે મિત્ર કેમ કે જયારે હું પણ નાનો હતો પાંચમા ધોરણમાં ભણતો હતો. તે સમય દરમિયાન મિત ત્ર. હું હમણાં બી તમઝા હતા. તે સમય દરમિયાન હું ઝાડ ઉપર બેઠો હતો મિત્ર. તો ત્યાથી હમણાં પીપળમાં એવું હતું કે તે લાકડી પકડવી હતી મારે ઉપરથી કુદકું મારીને નીચે લાકડી મારે પકડવી હતી. તો જયારે મેં કૂદવા ગયો તે જ સંવિધાનજી પેલા ધોરણ પોઝિશન હતી જે સ્થિતિ હતી તે બદલાય ગઈ. એ મે ઉલટો પયડોતો જે મારો હાથ હતો તે પેલા પયડો મિત્ર તો જે એ બાંધેલું છે પણ જયારે હું ઉલટો ઉભો થયો તો જે મા તે વળી ગયેલો હતો તો મને જોઈને અલગ જ જેવું થું ને હું રડવા હ લ થ પ મિત્ર. તો પછી થોડી વાર પછી અ જે પણ તાનો જે પ્રિન્સિપાલ હતો તે જે મારે હાથે જેટલા પણ રમતા હતા એ લોકોને પછી અ સજા કયરિને એ લોકોને પરસાદ આપેલી પછી મિત્ર મારા વાલીને બોલાવામાં આવ્યું ને મિત્ર વાલી હો મને વળતા હ પેલા તો વળ્યું પણ પછી થોડી વાર પછી એ લોકો મને ડોર પાસે લઈ ગયા કારણ કે મને વેદ પાસે લઈ જવાના હતા અને વેદ પાછો એવો હત તો કે તે હાથ તો દુખાડશે જ કારણ કે કરી તેવો મૂકેલો હતો એટલે મે પેલા ઈન્જેક્શન મૂક્યુ પછી વેદ પાસે લઈ ગયા તો વેદ ના ઘરે અમે ગિયા તો તા વૈદ જ ની હતો અને તે સમય દરમિયાન ચોમાસાની ઋતુ ચાલતી હતી. તો જે વેદ હતો તે ડુંગર ઉપર અ બકરા ચારવા ગેલો હતો તો અમે એની જતા જતા અમારે સાંજ થઈ ગઈ ને સાંજના સમય દરમિયાન તે આવ્યો ને પછી જે મારો હાથ હતો એ સીધો કરવામાં આવેલો તો તા મેં ખુબ જ અરડાયેલો હતો તો પછી ધીરે ધીરે જે મા હાથ હતો તે રિકવર થઈ ગયો. તો આ જે ઘટના હતી તે મને આજ સુધી યાદ છે જે મારી બાળપણની ઘટના છે ને બીજી મારી એ ઘટના છે જયારે આપડે ખબર નદીમાં નાવા જતો હતો. ત્યારે જે ડેમ બનાવેલા હોય છે તેમાંથી જે ગેપ હોય છે જે બારી હોય છે ત્યાંથી પાણી પસાર થતું હોય છે તો મોટા ભાગના શું કરતા હતા જે પાણી પસાર એના પર કૂદકો મારીને બધા નાતા હોય છે મિત્ર. તો એમાં હું પણ નાવા ગીયો અને તે સમય દરમિયાન મને તરતા તો આવડતું હતું પણ જે અ જે નદી હતી એ ખૂબ જ ઊંડી હતી ને તે જગ્યા ઊંડાણ વાળી હતી. તોું હું તે ડોગ પર કૂદી પડ્યો તો ભાઈ હું અંદર જ ચાલ્યો ગયો તો અંદર તે ઢોળ હતો તે અંદર જ બધાને દબાવ્યા કરે એવી જેવું ત્યાં કંડિશન થતી હતી. ને જેવો હું ઉપર નીકળવા જાઉં તેવો તે પાછો મને ખેચી લે. ત્રણ વાર બે વાર ત મેં પાણી પીધું મિત્ર પછી ત્રીજી વાર મને વિચાર આવ્યો કે નીચે જાવ અને પછી લાંબો જોરથી એ પુસ કરીને બહાર જેવો નીકળું તો એ ટ્રાય કરવા ગયો ત્યારે મિત્ર બહાર જેવું નીકળ્યો પછી ઢોળ સાથે મને બહાર ફેંકી દેવાવામાં આવ્યો. એ મારા બહુ યાદગાર પ્રસંગ છે. મિત્ર તો જે પણ આજે પણ હું મને અમુક વાર જે પણ મારા પ્રસંગ છે. તે મને ક્યારેક યાદ આવ્યા જ કરે છે મિત્ર. આજે તમે જેમ મને અ મારા પણ જે બાળપણના પલો છે તે તમે મને યાદ કરાવી દીધા મિત્ર તો તમે કેવા લાયગા મિત્રો. મારો પણ અનુભવ
હા મિત્ર તમારે જ જે બાળપણની જે યાદગીરો જેમજોરદાર છે કારણ કે તમે ખુબ જ ઘણું અને મસ્ત સમજાયું, એ મને ખુબ જ ગમ્યું મિત્ર.